હલો, હલો, અવાજ આવે છે
હા, આવે છે, તમને મારો અવાજ આવે છે
હ, મને પણ તમારો અવાજ ક્લિયર જ આવે છે
હા, તો આજે આપડે ફરવા જઈએે આ કુંભ મેળો ચાલુ છે તો કુંભ મેળા માટે ફરવા જઈએ એ બાજુ, બરોબર ને શું કેવું? પ્લાન બનાવી આપડે.
હા, એ બાજુ પ્લાન બનાવે પણ આપડે એનામાં. અ કેટલા દિવસ નો હોય છે એર્યું મેળો.
મેળો કુંભ મેળો કદાચ ઓગણીસ દિવસ કે છત્રીસ દિવસ કં કે એવો હોય છે. મ એક્જેક્ટ તો ખબર નથી કેટલા દિવસ નો હોય છે, પરંતુ. દર વર્ષે કુંભ મેળો ભરા છે અને. કક પાંચ વર્ષે કે
હોય છે ને કે એમાં શું થાય કે. સારિંગ જ જઈએે ને આપડે તો આપણને હજી થ ભીડ પણ ઓછી હોય. પાછળ જતા જતા એવું તો સાંભળ્યું છે કે. પાર્કિંગ માં એટલ બધું છેટિંગ કરાવે છે ને. કે આપડે ચાલતા ચાલતા થાકી જાય ફેમિલી સાથે આવી ને ફેમિલી હેરાન જ થઈ જાય.
હા, એ તો છે અને પાછું આપડે એમાં મેં સાંભળ્યું છે કે. એવા બધા બનાવો પણ વધારે બને છે કુંભ મેળામાં ખોવાઈ જવાના અને. બનાવ
હમ્મ એ આમાં જવાની મજા એટલી બધી આવે કે. શોપિંગ કરવાની પછી બધા છે, ને અલગ અલગ. ગાઈડ શું આવેલી હોય. એમાં પછી આપડે ક બધું ખાવાની આઈટમ નવી નવી આવી હોય. આમ બધી ખાવાની મજા આખી અલગ જ આવે.
હા એ તો છે અને આમાં જે કુંભ મેળવય છે, એ તમને ખબર છે. ના માટે હોય છે?
ના.
તો એમ નથી ખબર.
ના મને તો એટલી બી જાણકારી નથી.
ને તો એ દર વર્ષે થાય છે અને કક દર દસ વર્ષે. અગયાર વર્ષે એક મહાકુંભ મેળો થાય છે.
હા એ તમે સાંભળું છે, થાય છે એવું.
અને આ ચાલ જ હણા આપડે જે ચાલુ છે ને એ મહાકુંભ મેળો. એ હ વચચે હમણાં મારા ફોનમાં જે અમારા મમ્મી. મમ્મી છે મે છેને ત્યાં એમના જોડે. ખોલાયેલું છે તો એના ઉપર હપ્તા ભરે છે, તો એ જે પોસ્ટમેન છે ને એ ફરવા ગયા હતા. કુંભ મેળામાં. તો એમને ને એમનું પાકીટ મોબાઈલ આ બધું ચોરી થઈ ગયું. ત્યાં તો હવે એટલે એના ઉપરથી આપણને જાવા મળે છે. કે આપડે જો આવી રીતે કિંમતી વસ્તુઓ ના લે જઈએ અને લઈને જઈએ તો પછી. આપણને એને ખુબ જ સાચવવી જોઈએ.
એંગ વસ્તુઓમે સાધવીે હ ગવા એટંગ વસ્તુ. તી હોય ને શાક આપ બાજુમાં અળી અડીને ચાલતી હોય. એટલે આપડ તો એમાં જ નથીી એટ મેડ છે એટલે. અધ અડી અડીને ચાલે છે પણ એ મોબાઈ. હિસાબની મોબાઈલ કાઢી લે હવે સોના ના દાગી ના બેહેરેલા એ પણ કાઢી લે શું ખબર. મળળવાની આપણને.
હા, એ છે ને કઈ ખબર ના પડે આપણને કે કોણ ખેંચી ગયું કે.
અને સાચું એવું પણ સાંભેલું છે, કે હજી અમુક. ટાઈમ એવું થાય છે ને કે એટલી બધી ભીડ વધી જાય છે ને. એક જ જગ્યા ઉપર કે જો માણસ પડી જાય ને તો એની ઉપર બધા. ચાલીને હલાય જાય છે. હમ મારી પણ જાય છે અમુક માણસો. તોય પણ ક એને ઉઊભું નથી કકાડતું આવી મસ્તી જેટલી બધી હોય છે ને. ત અડી અડીને એ સાથે સાથે અને આગળ હા. જો આપડે ઉઊભું રહેવું હોયને તો આપડે ઉભા પણ ના. હ શકીય અહી એટલી બધી મેળ હોય છે જે.
એ તો હોય છે અને ઘણા એવા બનાવો બને છે જો નાના બાળકો સાથે તો ત્યાં જવાય. નહી કારણ કે જો તમારા હાથમાંથી બાળક છૂટું પડી ગયું તો પછી એ બાળક. મળું બ ખુબ જ મુશ્કેલ હોય છે જો બાળક તમારો.
બાળક નહી. મોટા હોય ને એ જો મોબાઈલ નથી હોતો ને. તો પણ મળતા નથી આનું બાળ ક્યાંથી મળવાનું એને તો ક. સમજણ જ નથી હોતી.
ના એટલે શું હોય કે જો મોટા માણસ હોય. મતલબ મોટા લોકો તો એ બધા લોકો પછી સમજે અને ખોવાય છે આવી રતે. તો પછી કોઈ એક જગ્યા ઉપર ફિક્સ રાખે કે આ જગ્યા ઉપર આપે ભેગા થઈશું કે પછી. જો ના મળે અને તો આપ. પણ તો પછી બધા પોતપ પોતાના રીતે ઘરે તો પોહોંચી શકે ને.
હા એ તો મોચી જશે એમ પછી આપડે આપડે જે સાધન માં આવ્યા હોય સાધન સુધી પણ પહોંચી શકે અ કેની એટલી સમજણય નાનું બાળક હો એ એ સમજણ ના હોય
એ કુંભ મેળા થી દૂર જાય તો પછી એકબીજા ન કોન્ટેક્ટ પણ કરી શકે નંબર યાદ હોય તો મોથી એટલે મોટા લોકો તો વાંધો ના આવે એક સમયે એ તો એમની રીતે પાછા ઘરે પણ પહોંચી જાય અલગ અલગ પરંતુ નાના બાળકોય અને એક હોોવાય ગયું હત તો પછી એ ક્યાં જવાનું વિચારું એટલે નાના બાળકોને તો ના લઈને જઈએ ને એટલું બહ સારું આપણા માટે
પાછું એવું પણ મેંને સાંભળ્યું તું કે અમારે જેવું હતું એ ત મેળામાં અમારે જે કે જે બધું હોર્ડસ ને બધું વેચાતું હોય જે હોલસેલ ના ભાવે એ સોસો અર્શ આપે છે તો અમુક કે દેવું એ ને એટલી બધી બેડું હોય ને તો ચોરી કરીને નઈ જાય હર્સ કોઈ પણ આઈટમ હોય એ જે નેતા હોય ને એને ખબર પણ ના નઈ જાય આવું પણ થતું હોય છે
હા એ તો છે એટલે એ વેચતા હોય બધા ઉપર તો એ બધાની નજર ધ્યાન એમની વસ્તુ ઉપર જ રાખવું પડે
પણ એ એટલા બધા આપડ બધા હોય ને કે એમના દાક એમને ખબર જ ના પડે કારણ કે એઈ તો એકબીજ જણ જ હોય અને હજ ખરીદવાવામાં આવે તો પચીસ જણા એ શું કરે પછી અને એ પછ મેળમાં હો એટલે એવમ નઈ જાય ને એટલેને જુવે ને પછી પાછળથી અ નહી જાય એ ખબર જ ના પડે
હા એ તો છે મેં કહ્યું ને કે કુંભ મેળામાં તો કેટલી ચોરીઓ થાય છે એની બધી બધું થાય છે અને ઘણી વાત તો રીલ પણ આવતી હોય છે કે ભિખારી બના કરો બધીને એ રીતે કુંભ મેળામાં ત્યાં જતા રહ્યા અને પછી જાય ટ્રેનમાં અને પછી આવે ફોર્ચ્યુનર લઈને ને એવી રીતે કરતા હોય છે એવી રી
હા તો એનું થુંને એ શું કરે કેને પગ ભાગી ગયો કેમ પછી આજ ભાગી ગયયો એમ કેમ બતાવે એ અંદર આપડા ની અંદર સંતા છે ઉપત નો એક પગ હોય કે હાથ હોય પછી એક મામલા બેય જાય એટલે એમાં પણ પૈસા સારા એવા મળી જાય છે એમને
હા કારણ કે દિવસ ના લાખો કરોડો લોકો એ જગ્યા ઉપર થી પ ચાલતા તાથતા હોય છે જો લાખ જણામાં કમસે કમ દસ હજાર એમને આપે તો પણ એટલા જ કર દસ હજાર
અધા ખાલી હ રૂપિઓ આપે તો એટલા થઈ જાય અમબધુ
હા એ છે ને એટલે આને પાછું વાત વધારે જ મળતું હશે એમને
હા એમને કોક મારે દે કોક ઓછું દે હમ એની એમ ન ઉપયો તો લેવાના જ છે બધા
હા એટલે રોજના દસ હજાર વ્યક્તિઓ જે તો પણ એના રોજના દસ હજાર રૂપિયા થાય અને કંક આ મેળો તો ત્રીસ થી ચાલીસ દિવસ ચાલે છે
હા એ તો છે જ ને
અને છેલ્લા દિવસ છેલ્લો દિવસ એ વખતે તો એટલી ભીડ છે ને ત્યાં કે તમારે ધક્કા મુુકી જ થતી હોય છે તમે હાલવું પણ ના પડે ઓટોમેટિક તમને પાછાથી આવે તમારે આગળ જતું રહેેવાનું એવું પણ થતું હોય છે
અને પછી જેમ આડસો હોય ને એના ભાવ પણ એટલા બ વધી ગયા હોય ને. કજે આપડે ગયા હોય એટલે આપડે દેવાની લાઈટ્સ ની ઈચ્છા થાય જ. પા સેમિંગ ખબર હ કે બેવાના છે એના કારણે જેમ ભાવ પચાસ કે એટલો હોય ને તેને સોસો રૂપિયા ગાઢ દે બધી વસ્તુના ભાવ વધાર દે કારણ કે હેડ જ એટલી બધી એમને તો ખબર છે. કોક ને કોક ત ખરીદવાનું.
હા લોકો તો લેવાના જ છે અને આનંદ માળવા ના છે એટલા માટે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે.
અને ખાવામાં મ એવુંજ કરે છે જે ડાબેલી સમોસા ની ક વડાપાંવની પ્લેટ છે. પચીસ ની હોય એ બધી પચા પચા ની કરી દે એમને ખબર જ છે એ એ જવાની જ છે.
હા એ તો છે અને એમાં પણ આવી રીતે મે એ પણ ઇન્સ્ટા ગામ દે એમા જોઈ શકે થાય એ સ્તોર કરી દે કો કો ની મેળામાં એના પછી રોજની એટલી કમાઈ જાય કે આખા વર્ષ એમને કમાવા ની જરૂર ના પડે એટલું એ એક મહિનામાં કુંભ મેળામાં કમાઈ જતા હોય છે.
હા એજ ને એમની આવક પણ એટલી બધી થઈ જાય એમ મંદિરમ દાન પણ એટલું બધું જ આવતું હોય છે. કારણ કે દરોજના બધા ખરોડો મસ્તી આવતી હો બધા એજ રોગ્ય નાખે તો એને કેટલું બધું દાન આવતું હોય. તો આ તો આવડો મોટો હોય અને બધા પેલીંગ ખત જે આવે એ તે વધારે જ આપવાના
હા એ તો છે. અને પાછું ઘણા લોકો તો લાખ લાખ દોઢ દોઢ લાખ રૂપિયા કે એમથી વધારે રકમ લખાતા હોય છે ભેડ સ્વરૂપે
એમ છા એમાં સોનું ચાંદી એનું પણ દાન થતું હોય છે એ તો બધું નાખોમાં હોય છે એટલે એ બધું દાન તો એક્સ્ટ્રા આવે છે બીજું બીજું
હા તો આપડે એ બાજુ ફરવા જઈએ તો આવી રીતે ફરીએ પછી ગંગા નદીના દર્શન કરીએ ડુબકી મારીને. પછી અમરનાથને એ બાજુ ફરવા જઈએ તો કેમ રે આપડે
એ જ ને આપડે એનો પ્લાન ક્યારે એડવાન્સ બનાવી દેવો જોઈએ કારણ કે પછી પાછળથી તો ટાઈમ મળતો જ નથી બનાવવાનો.
હા એ તો છે હવે તો ટાઈમના મળે કારણ કે હવે તો ચાલુ થઈ જાય છે મેળો અને આનું તો આપણને ટિકિટ નું બુકિંગ. બધું વેલેથી કરી નાખવું પડે કારણ કે ત્યાં જઈએ તો પછી. ત્યાં તો આપણને પેટ્રોલ ગાડી લઈન જતા રઉં કે પેટ્રોલ ડીઝલ તો મળે ખરું અને ના પણ મળે. ના મળે કારણ કે એટલી બધી ગાડીઓ આવતી હોય ને કે એમના જોડે પેટ્રોલ ડીઝલની તો અછત થઇ ગયું હોય.
અને બાછી એટલી બી વસ્તી હોય એટલે પછી. ટાવર પણ ના આવતું મોબાઈલ ટાવર ઓછું આવતું એટલે આપડે ફોન ફોન પણ ના કરી શકીએ કઈ પણ થયું હોયને તો આપડે પરિવાર સાથે હોઈએ તો પરિવારને તો હેરાન થવાનું ત અને આપ હમ રહેેવાની વ્યવસ્થા પણ હોટલની જે બધી એડવાન્સ હું કરવી જ પડે. થઇ જુમમાં આજબન બધ બુકીંગ જ હોય.
હા એ તો હોય છે અને ત્યાં સેવા કેમ્પો મૂકેલા હોય છે તો એ સેવા કેમ્પોમાં પણ કેટલી કેટલા લોકો ત્યાં રહે છે વિશ્રામ કરે છે આરામ.
પણ એમાં સેવ કેમાં એવું પણ. સાંભળી જે ખાલી ગાટલા હોય છે કો નાખીીધેલું હોય. બધા સાથે હતા હોય અને એમાં શું થાય બધા આપડે. પછી આપડી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે મોબાઈલ પર્સ ને બધ. ું નઈ જાય તો આપડને ખબરને ના પડે ને એટલે તો આપડે હોટલ ક. કરવું પડે પછી ઓટલ ના ભાડા પણ એટલા બધા થઈ જાય. અને આપડે એડવાન્સ ના કરેલું હોય એટલે. ીધ એ હજાર ના બે હજાર પચીસો ને એ. કકાર દે છે ભાવ પણ.
ના ના તમે આ તો ઓછા કહો છો એટલા તો અમે રેગ્યુલર હોય છે. એમ જગ્યાએ દસ દસ હજાર ને પંદર
હા, એટલે એમાં પણ ગ આજે શું આજે ખાલી હજાર ને કેટલા ના નાખે તો પાંચ હજાર ચાલતા હોય તો એના કેટલા પહોચાડી દે.
પાંચ હજાર ના તો સીધા દસ દસ ગણો ભાવ વધાર દેતા હોય છે.
હા, એમ કેવું છે. સારું એટલે ચલો આપન જઈ વિચારશું એ બાજુ જવાનું.
હા હવે નેક્સ્ટ ટાઈમ વિચારું છું આ ટાઈમ તો નહી પડે આપને પા સારું ચાલો.
સાલું ચલો બાય.
બાય.